હલો
હલો
શું કરો છો બેન મજામાં
હા બસ મજામાં શાંતિ છે
ક્યા છો
આામડે આવ્યા છીએ
અચ્છા ગામડે
હા
અરે વા ગામડાને તો શું વાત જ કરી વાત જ નહી રાડીએ
હા
કેટલા દિવસ રોકાવાનું
વેકેશન ચાલુ છે હાલ તો એટલે વેકેશન પૂરું થાય ત્યાં સુધી
હા બરાબર બરાબર
કે ગામડાનું જીવન અને આમ શેરના જ
હલો હલો હલો હલો